હેલો.
કેમ છો મજામાં છો?
હા મજામાં છુ તમે.
મારો અવાજ સંભળાય છે.
હા સંભળાય છે.
આજે આપડે મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ વચ્ચે નું સંતુલન વિશે વાત કરીશું. આજે એક રસપ્રદ વિષય પર વાત કરીએ મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ વચ્ચે
બહુ સરસ વિષય છે. આજે તો મોબાઈલ નોટિફિકેશન વગર નો દિવસ. કલ્પવો પણ મુશ્કેલ લાગે છે.
સવારે એટલે નું કામ મોબાઈલ ચેક કરવાનો થઇ ગયો છે.
હા ઘણા લોકો ઓનલાઈન બંધ કરતા. કરતાં સોશિયલ મીડિયા પણ જોઈ લે છે.
મને લાગે છે કે આ આદત થી દિવસની શરૂઆત સારી. શાંત રીતે થતી નથી.
બિલકુલ સવારે જ જોઈ. નેગેટિવ સમાચાર જોઈ તો મૂળ પર અસર પડે છે.
અને કેટલીક વખત. વખત તો કોઈ મેસેજ પણ એટલો જરૂરી નથી હોતો.
પણ નોટિફિકેશનની સાઉન્ડ આવે એટલે.
હા
ક્યુરિઓસિટી થઈ જાય છે.
તમે નોટિફિકેશન બધી એપમાં ચાલુ રાખો છો.
પહેલા રાખ રાખતી હતી પણ હવે ઘણી બંધ કરી દીધી.
શું ફર્ક પડ્યો.
ધ્યાન વધુ કેન્દ્રિત રહે છે. કામ કરતી વખતે વારંવાર મોબાઈલ તરફ જોવું નથી પડતું
આ બહુત સરસ વાત છે. હું પણ નોંધું છું કે નોટિફિકેશન આવે. એટલે કન્સ્ટ્રક્શન તૂટી જાય છે.
ખાસ કરીને જ્યારે કોઈ મહત્ત્વનું કામ કરતા હોઈએ ત્યારે.
તમે તું સોશિયલમીડિયા માટે અલગ સમય રાખો છું.
હા સવારે અને સાંજે થોડો સમય.
તો દિવસભર ચેક નથી કરતી.
જરૂર હોય ત્યારે જ.
આજે ઘણા લોકો ફોમો પણ હોય છે.
હા કંઈક ચૂકી ના જાય જઈએ. એવો ડર રહે છે.
પણ દરેક અપડેટ જાણવું જરૂરી હોય છે.
બિલકુલ નહી ગઈ માહિત ઘણી માહિતી. આપણા જીવનમાં ખાસ ઉપયોગ નથી હોતી.
પહેલા લોકો ગણ ઘડી જોઈને સમય જાણતા હતા હવે મોબાઈલ ખોલીને. તો નોટિફિકેશન માં અટકી જ જાય છે.
હા હા આ તો મારી સાથે રોજ થાય છે.
મોબાઈલ ખોલ્યો સમય જોવા માટે અને પછી. દસ મિનિટ સોશિલ મીડિયા.
અને પછી યાદ આવે કે. હું તો બીજું જ કામ કરવા આવ્યો આવી હતી.
નોટિફિકેશન સસ સ્ટ્રેસ પણ વધારે છે. એવું લાગે છે.
હા ખાસ કરીને ઓફિસ ગ્રુપ. ઇમેલ અને સોશિયલ મીડિયા સાથે.
કેટલીક વખત મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દેવો જોઈએ.
હું રાત્રે સાયલેન્ટ મોડમાં જ રાખું છું.
એનાથી ઊંઘમાં ફરક પડે છે.
બહુ. પહેલાં રાત્રે પણ સાઉન્ડ આવે એટલે આંખ ખુલી જતી હતી.
આજે સ્લીપ ક્વલિટી પણ મોબાઈલ થી પ્રભાવિત થઈ છે.
હા લોકો સુતા પેલા સુ સુધી સ્ક્રીન જોતા જોતા હોય છે.
સુતા પહેલા પુસ્તક વાંચવું વધુ સારું લાગે છે.
અથવા હળવો મ્યુઝિયમ સાભરવું
તને ડિજિટલ ડિકટોક્સ વિશે સાંભળ્યું છે.
હા એક દિવસ અથવા થોડો સમય મોબાઈલથી દૂર રહેવું.
તને ક્યારે તે ક્યારેય ટ્રાય કર્યું.
એક રવિવાર સોશિયલ મીડિયા બંધ રાખ્યું હતું.
પછી કેવું લાગ્યું.
શરૂઆતમાં અજીબ લાગ્યું પણ પછી બહુ શાંતિ મળી.
શું કામ કર્યું એ દિવસે.
ફેમિલી સાથે સમય વિતાવ્યો. થોડું વાંચન કર્યું અને એક વોક પર ગઈ.
એ બધું મોબાઈલ વગર પણ થઈ શકે છે એ સમજાયું હશે.
બિલકુલ ટેક્નોલોજીની બહાર પણ એક દુનિયા છે.
પછી મને એક વાત પૂછવી હતી. તને સ્ક્રીન્ટીમએ ટ્રેક કરો છો.
હા હવે કરું છું. પહેલાં તો ધ્યાન જ ન હતું કે કેટલો સમય મોબાઈલ પર જાય છે.
શું જાણવા મળ્યું.
એક દિવસે લગભગ પાંચ કે છ કલાક મોબાઈલ પર વિતાવતી હતી.
એટલો બધો સમય.
હા અને તેમાંનો અડધો સમય સોશિયલ મીડિયામાં જ જતો હતો.
પછી તમેને શું ફેરફાર કર્યો.
કેટલીક એપ માટે ડેલી લિમિટ મૂકી.
એ કામ કરે છે.
હા. ઓછામાં ઓછું યાદ તો અપાવે છે કે હવે બહુ થઈ ગયું છે.
મને લાગે છે કે નોટિફિકેશન એક પ્રકારનું વ્યસન બની શકે.
બિલકુલ. કોઈ મેસેજ ન આવ્યો હોય તો પણ લોકો મોબાઈલ ચેક કરતા રહે છે.
હા આદત બની જાય છે.
અને કેટલીક વાર ખાલી મોબાઈલ અનલોક કરીને ફરી લોક કરી દઈએ.
આ તો મારા માટે પણ થાય છે.
આપણું મગજ નવી માહિતી શોધવા માટે ટેવાઈ ગયું છે.
પહેલા લોકો વેટિંગ રૂમમાં બેઠા હોય ત્યારે આસપાસ જોતા હતા
હવે બધા મોબાઈલમાં વ્યસ્ત રહે છે.
ટ્રેન હોય બસ હોય કે હોસ્પિટલ દરેક જગ્યા એ એક દ્રશ્ય
હા લોકો સાથે બેઠા હોય છતાં વાત નથી કરતા.
સોશિયલ કનેક્શન વધ્યું છે કે ઘટ્યું છે.
મને લાગે છે કે બંને થયું છે.
કેવી રીતે?
દૂરના લોકો સાથે સંપર્ક વધ્યો. પણ નજીકના લોકો સાથે વાત ઓછી થઈ ગઈ.
આ અવલોકન બહુ રસપ્રદ છે.
ફેમિલી ગેધરિંગમાં પણ બધા ફોટા લેવામાં વ્યસ્ત રહે છે.
એન્જોય કરતા કરતા રેકોર્ડ કરવામાં વધુ રસ હોય છે.
હા. પછી ફોટા તો હોય છે જ. પણ યાદોની અનુભૂતિ ઓછી હોય છે.
તો ક્યારે નોટિફિકેશન ફ્રી સવ્ સવારનો અનુભવ કર્યો છે?
હા, વેકેશન દરમિયાન.
કેવું લાગ્યું?
બહુ હળવું અને શાંત.
શું ખાસ ફરક જણાયું?
મગજમાં ઓછા વિચારો હતા અને ઉતાવળ પણ ઓછી હતી.
આપણે રોજ પણ એવો સમય કાઢી શકીએ ને!
જરૂર! સવારે એક કલાક મોબાઈલ વગર રહી શકાય.
સવાર ની શાંતિ આખા દિવસ પર અસર કરે છે.
હા, દિવસની શરૂઆત જેવી હોય એવો મૂડ રહે.
ઓફિસમાં નોટિફિકેશન મેનેજ કરવા માટે શું કરી શકાય?
મહત્વના ગ્રુપ અલગ રાખી શકાય.
અને બાકી મ્યુટ કરી શકાય.
બિલકુલ.
ઘણી વખત લોકો તરત જવાબની અપેક્ષા રાખે છે.
હા! પણ દરેક મેસેજ ઇમરજન્સી નથી હોતા.
આપણો અને બીજા નો સમય બંને નો આદાર કરવો જોઈએ.
સાચી વાત.
શું તને લાગે છે કે ટેકનોલોજી કંપનીઓ નોટિફિકેશન વધારે આપે છે?
હા, કારણ કે તેઓ આપણું ધ્યાન મેળવવા માંગે છે.
ધ્યાન આજે એક કિંમતી વસ્તુ બની ગયું છે.
અને જે પોતાનું ધ્યાન કંટ્રોલ કરી શકે તે વધુ પ્રોફિટ બની શકે.
આ બહુ સરસ વિચાર છે.
હું હવે રોજ થોડા સમય માટે ફોન બીજી રૂમમાં મૂકી દઉં છું.
એથી શું ફાયદો થાય છે?
કામમાં વધુ ફોકસ રહે છે.
અને મોબાઈલ લેવાની ઈચ્છા પણ ઓછી થાય છે.
હા! કારણ કે તે સામે નથી હોતો.
ઘણી વાર સમસ્યા મોબાઈલમાં નથી, આદતમાં હોય છે.
બિલકુલ સાચું.
માનસિક માનસિક શાંતિ માટે બીજું શું કરી શકાય?
વૉક. ધ્યાન, વાંચન અને પ્રકૃતિ સાથે સમય વિતાવવો.
આ બધું નોટિફિકેશન કરતા વધુ સુખ આપે છે.
પણ એને અનુભવવા માટે મોબાઈલથી થોડું દૂર રહેવું પડે.
એક દિવસ નો ડિજિટલ ડિટોક્સ કરશો?
હા આ મહિને એક રવિવારે જરૂર કરું.
અરે વાહ આજે તો આપણે એક બહુ સારા વિષય પર વાત કરી આપણેે હવે કઈક નવા વિષય સાથે મળીશું આવજો.
આવજો.